હા.
હલો, શું કો?
કેમ છો મજામાં છો તમે?
હઉ એકદમ મારો અવાજ આવે છે?
હા, કમ્પ્લીટ આવી રહ્યો છે. તમારો અવાજ એકદમ પરફોર્મન્સ વાળો આવી છે શોષણ વાળો આવી રહ્યો છે.
બસ ચાલ એ શું કે અમારી જગ્યા જે છે ને ત્યાં નેટવર્ક પ્રોબ્લેમ બહુ રહેશે ત્યાં
હા, હા.
હા. શું કે એમ તો જીઓ કાર્ડ છે
હા, હા.
પણ તો એ છતાંય એવું થોડું થોડું એવું પ્રોસેસમાં રહે છે કે આમ નેટવર્ક આવે ન આવે એવું એ કારણ થી તને પૂછ્યો મેં. તમારે બાજ એવું રહેશે?
હા, મારે તો વાતાવરણ એવું કરીને આપ્યું છે કે મેં આવ આવશે મેં આવું આવ જેવો આવે એવો આવે આ વરસાદ. વરસાદ એવો આવી રહ્યો છે એવો આવી રહ્યો છે ને જો પડશે ત્યારે એવ ભૂક્કા કાઢી નાખશે એટલું બધું જોર કરી નાખશે.
અને ત્યાં વરસાદ હાલ ચાલુ છે કે બંધ છે?
હા, ચાલુ તો નથી પણ જે ચડીને આવતું હોય છે ને વાતાવરણ એ ચડીને આવી રહ્યું છે આવી રહ્યું છે એટલે જે અમારા ઉપર થોડુંક તો આવી રહ્યું છે પણ આમ બિલકુલ આમ ભુગ્કા કાઢી નાખે એવું વાતાવરણ થઈ ગયું એ.
આ એવું વજ છે વાતાવરણ છે સેમ અજ એમ.
હા હા હા એવું કાળું ભસ કાળું ભસ એટલે આમ બ્લેક કલર આવે ને બ્લેક કલર એવું કાળું મેશ ચાળીને આવી રહ્યું છે જેમ કે ત્યા
કે ત્યાં છૂ વરસાદ સારો થાય હલો હા આહ.
મારો અવાજ પાછો કેમ આવી રહ્યો છે?
હા, તમે બોલે જાજો થોડી વાર
હા, તો હું એ કહેવા માંગુ છું જેમ કે વરસાદ સારો થાય તો ભગવાણી ની ગુણવત્તા વધારે થાય છે ગુણવ તા વધારે બે છે ને નીચે વિકાસ ને વધારે આવે વધારે આવે પછી ફરી થી આવક છે બિલકુલ સારી થઈ જાય બિલકુલ સારી થઈ જાય પછી આપડે ખેતરોમાં બૂરીઓ ફરી નાખી બોરીઓ ફરાઈ જાય એટલે જે એ મગફણી આખું ખેતર હો વળ કરી નાખીએ એમ અલગ અલગ આપડે કડતા હોઈએ છે જે
હલો.
હા, પછી?
હેલો હા તમ મારો મારો પોતાનો અવાજ મારો પાછો આવી રહ્યો છે. તો તમે થોડુંક હાલન ચાલન કરો ને.
હે.
હા.
હા હા પછી પછી બોલો.
હા એટલું કેવું છે જેમ કે આપડે અલગ અલગ રીતે જો કામ કરતા હોઈએને. તો બિલકુલ સારી મજા આવે સારી મજા આવે એટલે કે તમે જો મોલમાં કામ કરો છો તો આવા વાતાવરણની બિલકુલ મજા આવતી હોય છે જેમ કે ગ્રાહક ક જે મોલમાં જે વસ્તુ લેવા આવતી હોય છે એ વસ્તુ આપવાની બહું મજા આવે પછી એ પૈસા આપણને લેવાની બહુ મજા આવે એમ અલગ અલગ રીતે મજા આવતી હોય છે. તમારે શું કેવું છે?
થોડું એના વિશે થોડી બીજી વખત માહિતી આપો ન
હા મારે એ તમને માહિતી આપી છે જેમ કે અમે ત્યાં અમે તમારા ગ્રાહક છીએ કે તમે અમારા શેઠ છો. અમે તમે ગ્રાહક ના દુકાને જે મોલની અંદર જે મરચું છે કોઈ ગોળ છે કોઈ એ સેવ મમરા છે અલગ અલગ રીતે અમે જે તમારા વસ્તે એ કરણીયો કરણીયો લેવા આવતા હોય છે એ અલગ અલગ વસ્તુ અમે ત્યાં લઈએ ને તો બિલકુલ સારી મજા આવતી હોય છે જેમ કે મને બધા કરણું મળે પાછી જેમ કે તમારા પ્રત્યેનો ભાવ છે પ્રેમ છે એ અમને મળે. એટલે અમને વધુ સારું થઈ જાય જેમ કે અમે એ રીતે એ સારા માળસ જોડે જઈએ ને તો બિલકુલ સારી માહિતી આપે સારી માહિતી આપે એટલે આપણે જે સારું મળે સારું મળે એટલે આપણ જે પૂરું પ્રમાણપત્ર હોય છે ને એ બિલકુલ સારું થઈ જતું હોય છે કે જેમ કે તમે સારા માણસ છો સારા માણસ અમને પૂરી આખી આખી પ્રોત્સાહન રીતે અરે પૂરી જાણકારી આપો જાણકારી આપો જેમ કે છોડ જે વિકાસ કરે છે ને ખાતર વાળો એવી રીતે અમને પાસે વિકાસ કરવા માંડીએે વિકાસ કરવા માંડીએે એટલે અમારે જે એ બે થી ત્રણ વરસ ચાર પાંચ વરષ નીકળી જ જાય. તો અમે વિકાસ સારો થઈ જાય તમે જે મને સારું કરીયાણું આપ્યું હોય ને? એ આઇ
હમ્મ. રેડી રેડી તમારી માહિતી બધી સાચી જ છે.
હા.
હા.
બોલો બોલો બીજું તમારે શાંતિ છે.
હઓ શાંતિ છે તમે બીજી કઈ માહિતી આપવા માંગતા હોય તો આપી શકો છો મને.
હા તમે થોડીક આવો ને મુ એકલો તો કેટલી આપ આપ કરું.
આ આ થોડીક તમે ચાલુ રાખો છો હું તમારે આપીશ બીજી એ
હલો.
હા બોલો બોલો.
મારો અવાજ આવે છે તમારામાં?
હા આવી રહ્યો છે બિલકુલ પણ તમે થોડુંક જોરથી બોલો ફોન નજીક રા ખો એટલે બિલકુલ સારો અવાજ આવે
હા બોલો ને તમે થોડુંક થોડુંક વિશેષ માહિતી આપો તો મને થોડી ખબર પડે.
વિશેષ માહિતી આપો હોલ માટે ને તમે થોડીક મને વિશેષ માહિતી આપો ને
અમારે જે મોલ છે ને ત્યાં અમારે કોમ્પ્યુટર ઉપર આખે આખું બિલ્ડિંગ ભણતું હોય છે તમે ગમે તે લેવા આવો કે ને તમે મારી પાસે આવો એટલે મોલ હોય એટલે એમાં બધી મોલ હોય ને જે હલો એટલે એમાં જે મા જે વિશેષ હોય બધી વસ્તુ કરિયાણાની છે બધી એટલે અમારે બધું યાદ રાખવા જઈએ ને તો અમારે યાદ ના રહે એના માટે એના માટે સારી સુવિધા કરવામાં આવી છે જેમ કે કોમ્ કોમ્પ્યુટર છે કોમ્પ્યુટરમાં તમે ડાયરેક્ટ આવો ને મને પૂછો કે આનો ભાવ શું છે? એ કોમપ્યુટર ઉપર અમે લખીએ લ્યાન પૂરેપૂરો હવામાન માહિતી બધું મળી જ જાય એમ.
બરોબર બ
એટલે તમારે તમે ગમે તે હવે તમારા મોલની મુલાકાત લો એટલે અમે તમને વિશેષ માહિતી આપીશું સો ટકા.
હા બિલકુલ આવશે જેમ કે અમારી પાસે જે હે?
તમારો અવાજ થોડોક સેટો આવે છે થોડો જોરથી બોલો તો હવે સારું રે મને સમજણ પડે.
હા હવે આવે મારો અવાજ?
હા આવ્યો આ્યો.
હા અમારે એક સરકારી હ ગ્રહ આવે છેિર આવે છે ડિપેન્ડ આ કરાવેલે છે. જેમ કે અમારા જોડે ગ્રાહકો જે દવા લેવા આવે છે ને અમે એ દવા લ આપડી થોરી જાણકારી આપીએ કે આ જે દવા છે ને તમે એ ખાખલા લીચર માં આજ જવા નાખશો ને તમારો બિલકુલ સારો વિકાસ થશે વિકાસ કરશે એટલે કે તમારે જે પશુપાલન ની ઉપર ઘાસ સારો આવતો હોય છે. જ બાજરી આવતી હોય મકાઈ આવતી હોય છે એ એવી રીતે ની અંદર વધુ પ એ રીતે પ્રોત્સાહન મળે ને એટલેણને બઉ બિલકુલ ભતુ સારી આવક થતી જ સારી આવવાક થાય એટલે પણ આપડે જે પૈસા હોય છે પગાર હોય છે જેમ કે મહિનેને તો આપડે બિલ આવતું.
હા તમારી બધી રાઈટ વાત સાચી વાત છે. મારી પણ તમે લગાતાર આવી રીતે બોલે જાજો થોડી વાર એટલે મને ખબર પડે છે. રેડી?
હા તમે હા હ હા હા એમ કરી જજો રેડી? હલો હા માર એટલું કેવું છે જેમ કે તમે અલગ અલગ રીતે મને પ્રોત્સાહન આપ્યું છે.? કેમકે મારા જોડે એગ્રોનીક દુકાન છે, કેમ કે એગ્રોનીક દુકાન મારા જોડે એક શેરપટ ના લોકો માણસ છે મારે ના અંદર એક દવા લેવા આવ એમ એ મકાઈ લ છે મકાઈની અંદર જે એવી દવા લેવા આવ્યા? જેમ મને સારી રીતે એમનું પ્રોત્સાન આપ્યું કે તમે હા હવા તમે લાવો છો ક્યાંથી લાવો છો? તમને કઈ બાબત ન મળે છે? તમારે કેટલું કેુટલુ? મળે છે, એ મને આખી માહિતી આપી. એ પ્રમાણે મને માહિતી એ આપે અને મેં મારી દવા ની પૂરેપૂરી આખી માહિતી આપી. એ કે જે આ દવા છે ને તમે આ પ્રમાણે નાખશો. તો બિલકુલ સારી થશે અને આ આટલા લીટર જો એને દવા આપશો તો આટલા દવામાં તમારે આટલો પંપ મળશે પંપ મળીને તમારી દવા બિલકુલ તમારે મકાઈ ઉપર છાંડી નાખવાની છે છાંડીને તમે જેઇ એ પછી ત્રણ ચાર કલાક પછી તમે મારા પક્ષી પદ્ધતિ દ્વારા તમે જે કરી નાખો છો ને ભાઈ નાખો છો. આવો ત્યારે તમારો બિલકુલ તમારો જે ચોવીસ કલાકની અંદર તમારો રિઝલ્ટ નો ભાગ છે એ તમને બિલકુલ મળી જશે. બિલકુલ મળી જશે એટલે તમારે એવું થશે કે જેમ કે તમે વધુ આવક પ્રાપ્ત કરી શકો. આવક પ્રાપ્ત કરી શકો એટલે કે ચોવીસ કલાકની અંદર તમારે એટલો બધો વિકાસ નો ભાગ પગી નાખશે એટલો બધો વિકાસ નો ભાગ એ નાખશે તમે ખુદ વિચાર સહી થઈ જશો કે આ દવા બિલકુલ આયુર્વેદિક દવા છે ને સારી આવક છે. જે દવા ના આપણને માધ્યમ થી ઘણું બધું શીખવા મળે છે. હા આયુર્વેદિક દવા હોય છે ને એ બિલકુલ સારી હોય છે એમાંથી ઘણી બધી આપને આવક પ્રાપ્ત થતી હોય છે. આવક પ્રાપ્ત થતી હોય છે અ બિલકુલ જે અમે ખેડૂતને આપીએ તો ખેડૂત આપણ સીધી રીતે લઈ શકે. અને લઈ શકીએ અને તેમની દવા પણ વાપરી શકતો હોય છે. દવા અંદર ખેતીમાં નાખીને બિલકુલ સારી રીતે એમનો વિકાસ કરી નાખ વિકાસ કરે એટલે બિલકુલ સારી રીતે એમનું પ્રોત્સાહન એમનું ખેતી છે. ખેતી લયક બિલકુલ પોહોચી રહે. પહોંચી રહે એટલે વિકાસ ઝડપી પકડે. વિકાસ ઝડપી પકડે એટલે જેમ કે તમે દવા આપો છો એ બિલકુલ જે સાણીયા ખાતર ની જેમ અલગ અલગ રીતે આપોને તિલ સારી આવક પ્રાપ્ત થાય છે. આવક પ્રાપ્ત થાય છે એટલે પોચી રાખે છે. ચી રાખે એટલે બિલકુલ વિકાસે વિકાસક છડયા ખાતા ન જે કાસ કોકડ એવી જ રીતે એમનો પચીસ ટકા વધારે આ દવાની અંદર વિકાસ પડતો હોય છે. વિકસ પકડે એટલે કે જેમ કે મકાઈ ત મકાઈ ની અંદર દવા નાખે મઈ મોટી ખોટી થાય એટલે પછી જેમ કે અલગ અલગ બકાયા આવતા હોય છે, બકાયા આવતા હોય છે ને
વાત સાાચી છે. હા હું સાંભળી રહ્યો છું તમે ત્યાં બોલે જાજો થોડી વાર.
હા બોલો બોલો તમે થોડોક આ નાનો જવાબ તમે આપતા નઈ તોમે કેટલો બોલબોલ કરો. હા એટલે મારે એ કેવું છે જેમ કે ઘણી બધી પો રીતે દવાઓ હોય છે કે દવા નાખવી પણિયા ખાતર દ્વારા એક કામ કરતી હોય છે. કામ કરતી હોય છે જેમ કે આપડે છણી ખાતર ના નાખીએ તો પણ ચાલે. સાણીયુ ખાતર જે કે રાજ્યમાં વેચી મારીએ તો પણ બિલકુલ ચાલે. પણ સાનિયા ખાતર ની આપન જે આવે પ્રાપ્ત થઈ જતી હોય એ બિલકુલ સારી થતી હોય છે જેમકે તમે મને વાત કરી. કે તમે આ બાબતમાં તમે હારી દવા નાખો તો બઉ સારું. એવી જ રીતે અમે પણ દવા નાખી પણ અમે જે પોતાની આગ્ર છીએ અને ત્યાંથી અમે લાવતા હોય છે. જેમ કે અમને વધુ મૂકી ના પડે ને વધુ ઉકેલી ના થાય કે અ પૂરેપૂરી આખી દવાની માહિતી પડતી હોય છે કે જેમ કે તમે આ દવાથી આટલો ફાયદો થ તુ હોય છે ને આ દવાથી આટલો ફાયદો થતો હોય છે. એમ અલગ અલગ રીતે આપને વધુ પરફોર્મન્સ મળે ને ત્યારે આપણ એવું થતું હોય છે કે તમે તમારી જોડે બલતો છે વલની અંદર જે વધુ પ્રમાણમાં આવક પ્રાપ્ત થાય છે, આવક પ્રાપ્ત થાય એટલે જેમ તમારા જોડે જે ગ્રાહકો મોલ ની અંદર કરિયાણું લેવા આવતા હોય છે. કરિયાણું લઈ બવ કે પછી તમને ખૂબ બધી આવક તમારું દિવસ નું કાઉન્ટર વીસ થી પચીસ હજાર જેવું થઈ જતું હશે. જે જેવું કાઉન્ટર થતું હોય છે કે તમને એ આવક દેખાય. તમને શું તમે સીધું સારું પ્રોત્સાહન આપો ને જે માહિતી આપો કે તમારા કરિયાણા માંથી તમને આટલો બધો ફાયદો થશે પણ આટલું સસતુ અમે કરિયાણું આપીએ છીએ તો તમારે શું ગ્રાહક ચાહીને આવે ચાહીને આવે એટલે તમારા જોડે ગ્રાહક ચાહીને તો આવે પણ વસ્તુ વધારે લેવાનો એમનો ઉત્સાહ જાગે ઉત્સાહ જાગી એટલે વસ્તુ વધારે લે એટલે પછી જેમ કે તમે જથાબંધ માલ ઉતારતા હોય તમે જથ્થાબંધ માલ ઉતારતા હોઈએ ત્યારે તમારો
આ હું તમને વિશેષ માહિતી આપું તમે અમારી મોલની મુલાકાત લો
હા
પછી તમે આવશો તમને બધું બતાવશો જેવી રીતે કોમ્પ્યુટરમાં શું શું પ્રોસેસ કરીએ છીએ નહીં કરતા એ તમે આવશો તો અમારી પૂરેપૂરી જાણકારી તને આપશે
બરાબર
હમ
તમે થોડીક મોલ વિશે થોડીક વધારે માહિતી આપો
હા એના વિશેે માહિતી આપું ને તમને પૂરેપૂરી તમે અમારા મોલની મુલાકાત લેશો એના પછી અમને તમે તેમન બધી મોલની વિશેષ જે માહિતી છે. શું શું કઈ રીતે ચાલે છે કઈ રીતે માલ લાવો કઈ રીતે ગોઠવો કઈ રીતે તે મૂકવો બધી જ વિશેષ માહિતી તમને આપશો
હા સબમિટ કરી લો